હમ
હલો હા બોલો.
હા તમે બોલો તમે ફોન કર્યો ને.
હા
હા કેવું મજામાં.
બસ મજામાં કેમ છો તમે.
હા બસ મજામાં અમે. કશુંય નહી બેઠા છે.
અહ વરસાદ કેવો છે ત્યાં.
અહિયાયા તો નથી કશું વરસાદ બરસાદ ચડીને આવ્યું છે ખાલી.
ના અહિયાં તો પડે છે અત્યારે થોડું ચઢ્યું છે.
હમ હમ.
હમ.
અમાર તો હવા રનો પડતો જ નથી ચડીને આવ્યું છે ખાલી.
હા ફેર કેતા હતાા ને કે ગુજરાત માં વરસાદ બહુ નહી પડે આમ.
હમ હમ.
એટલે નહ ગમતું જો કે વાતાવરણ એવું થઇ જાય એટલે. બોલો બીજું?
હલો? હા અવાજ આવે છે તમે કઈ ટોપિક પર વાત કરો છો બોલો?
કોઈ પણ લઈ લો ને ટોપિક વાંધો નહી આપડે તો.
તોમે ફોન કર્યો તમારે ટ્રોફિક ચાલુ કરવાની.
હા મને ખબર છે પણ હું ખાલી તમને પૂછું છું એમ વાત કરું છું.
હ હા.
એટલે પેલા ફોન કરતો હતા એમાં આવું બધું ન- - તો બંને જણ વાત કરતા હતા ફિફ્ટી ફિફ્ટી એમ.
હા એટલે તમે કઈક વાત કરતા હોય તો હું તમને એમ કહ હા ભ યાદ- - ગ્યામ ગયા હતા આવું હતું તેવું હતું એમ. હા જોબ કરું છું ન હા બસ એવી રીતના વાત કરતો હું વાંધો નહી.
એક મિનિટ હો ખાલી અવાજ નથી આવતો એક જ મિનિટ.
હા બાર.
થોડું જોરથી બોલજો બસ હા બોલો? એટલે આપડે કોઈ પણ ટોપિક લઈ લઈએ આપડે બહ એ નહી કરતા આપડે. શું નવાજૂની શું ચાલે છે ત્યાં?
કોઈ ન. નહી હવે આ બેઠા છે હવે આ વરસાદ છાંટો છે એટલે કઈક ખાવા બાવાનું. નક્કી કરીએ પછી અમાર તો લાાઈટો જતી ર તો હા. અર તો સજ નડિયાદ.
એવું છે.
હા તમે?
સેમ.
નડિયાતી તો તમાર તો એ વરસા દે બર્તમાંર- -
કઈ છેય તો પડે છે કેમનું નહીિ પડતો નડિયાદમાં કઈ સાઈડ?
અમે સલુન બજાર.
ઓહ બાપા ના તો કેમનું આવું?
એ તો એવું જે બાજ
ગઈ કલે અમારી સાઈડ હા એ તમે કહો છો? કે નડિયાદમાં તો અહીં નહીં પડતો તઇ પડે એટલે ગઈકાલ પડ્યો હતો તો વાણિયા વાળું જરી કઈ નથી. તો ના સાઈડ હતો અહ્યા.
આ તો કેવું કે જે બાજુ ચડીને આવે ને
હમ્મ એલ વાદળ જે વધારે આખા કાળા કાળા થઈ જાય છે ને વાદળ આખા.
હમ્મ હમ્મ એટલે આમ તો કઉ છું જ. જે સાઈડ ચડી ના આવે એ સાઈડ પડી જાય ઝપટું એવું.
હમ્મ.
અહી અમે એવડે વચમાં બાજુ ઉત્તરસંડા ને બાજુ ગયા ને તો અમને બધે તઈ વરસાદ અમને નળીયો બી ખરો વરસાદ અને અમે જેવી ના ઉત્તરસંડા આયા ને તો બિલકુલ વરસાદ નહી બધુંય કોરું.
હમ્મ.
અને અઈન તઇ ઉત્તરસંડા થી પછી અહં વાણિયા વાડને બધે સર્કલ આખું ફરીને આવ્યા ને તો તઈ નહી અહીં
. એક તો પાણી બહુ ભરાઈ જાય છે કાદો બહુ થાય છે ગાયો કુતરા એટલા હોય છે. અને ભ રોડ છે ને બહ બહુ બહુ ત્રાસ છે બહુ જ અહી મિલ રોડ સાઈડ તો બાપ પૂછો ને એ ખાડા ખાડા જઈ જુઓ તો ખાડા ખાડા એટલું ધીમે એક્ટવા ચલાવીએ વ્હીકલ ચલાવીએ અને ખાડા એટલા હોય છે અને રોડ એટલા લ લપસી જવા એ વાત બ્રેક શોર્ટ બ્રેક મારે તો એ લપસી સ્લીપ મારે છે.
હમ્મ હમ્મ હમ્મ એવું જ થાય છે અને હ તો ગાયોના પોદરા એવા હોય છે ને હાવ ચીકણા લેટટ જેવા હોય એની પર અને એની પર લપસી જઈએને લસરી એ પડાય એની પર એટલું ગાય ચી
ની બાજુ માં છે ને અમારી ઘર બાજુમાં છે ને પ્લોટ છે તો તઇ મતલબ આમ બધું કચ કચરો ને બધું ભેગું છે ને એ લોકો તો પ્લોટમાં જ નાખે તો લલી વાસ મારે છે. એમ અમારે ઉપર રહીયે અમારે છેને ઘરના બહારણા બંધ કરી દેવા પડે છે. બહુ વાસ મારે બહું એટલે બહુ. પછી આ ભરવાડ હોય એ બધા છે ને રાત્રે ગાયો છોડી દઈને હવાર હા એમના લીધે જ થાય છે એમના લીધે જ થાય છે સવારે આખો દિવસ ગાય ને છોડી મૂકેન કચરો ખાય ને બધું થેલીયો પ્લાસ્ટિક ખાય બગડેલું બધું અને રાત્રે હ અને રા તે લઈ જાય દૂધ લેવા ખરાબ રીતે એનો યુઝ કરે મિસયુઝ કરે આ કાલોલ છે ને કાલોલ હાલોલ કાલોલ. એ બાજુ તો છે ને હિન્દુ ભાઈઓ હોય ને એ લોકો મુસલમાનને કહી દે કે આ જેટલા ની પણ ગાયો ફરતી દેખાય ને તમને ને એટ લાઈન કાપી કાઢવાની ચોખ્ખું તઇ આવું કહે છે એટલે તઈ કોઈ રખડવા મકતું નહીં ભરવાડ લોકો તારે રૂલ્સ એવા મૂકે ને એટલે એ લોકો
અરે અમદાવાદમાંય આ રૂલ્સ થઈ ગયા કોઈ એમ નહ અમદાવાદમાંય આવા રૂલ્સ થઈ ગયા. કે એક બી ગાય ફરતી દેખાય એટલે સિદ્ધિ પૂરી દેવાની. અમદાવાદ માં આવા રૂલ્સ થઈ ગયા આપડે જ અહીયા અને અહી કશું થતું.
અહીયા કશી થતું નહી બાપા જવા દો. તોય આપડ તો ગુજરાત બાકી બધા રાજ્યો કરતા હારું છે ઓહ બાપા બાકી યુપી બિહારમાં કેવું થાય છે
હા અહીં અમારે એવું જ છે અહી સલૂન બજાર થી બહાર નીક કરે ને ર બરિવાર બાજુ તો એ બાજુ તો બુ જ ગંદુ હોય એક્ટિવા તો ચલાય કોક ચલાવતું હોય ને તો એ આપડણે આમ ડબ્બા ને બેસવું પડે કે ભાઈ છાણ આવે ને લહરી ના પડે હ હા હ બીકર લાગે બક્ત લાગે થોડ વર્ષમાં અમારા બાબા ની બેડ ડે હતી ને તાર મારે એવું જ થયું અમે તો આવી રીતના બાર સબ્જી લેવા ગયેલા એટલે માં બાબાની બર્ ડે હતી ને તો કેવું વરસાદ છાંટો હતો ને એટલ મારી ચાલીસ
અચ્છા ઓકે
હમ એટલે અમાં બાબા ને બેડ્ડે હતી ને તો બહાર લેવા ગયા ને તો એ ખેતર તલાવ પછી આઈવાણિયા વાળ એ બધું તો પાણી ભરાઈ ગયું ને તમે તો સબ્જી લઈને આવ્યા ને તમારે એક્ટિવા બંધ થઈ ગયું ખેંચીને લઈને ગયા અમે કોઈ દાડ આટલું પાણી નહી જોયું જિંદગી પર
હમ
એ કલાક એટલો વરસાદ પડી રહ્યો ને પેપરમાં ઈ જાય ત ખબર પડી આટલો વરસાદ પડ્યો અને અમારે એક્ટિવા બંધ થઈ ગયેલી અમે મા દીકરી બે ગયેલા લેવા વસ્તુ આવી રીતના પહેલી વાર અમે જોયું કે નડિયાદમાં આટલું બધું પાણી ભરાય છે.
હમ બાકી એ છે તો ખા નડિયાદમાં સંતરામ મંદિર ના હોય તો નડિયાદ ની કશું વેલ્યુ જ નહીિ આ નડિયાદમાં તમે સંતરામ બાજુ જો ને બધું બંધ કર્યું છે ખબર સાઈડ પરથી ખુણે થી જવું પડે જોવું જ તમે
ના
હા રોડ આખો એ જે રોડ છે ને આખો તઈ જ ને આખો રોડ આખો જ કઉ છું ખાડો ખાડો કઈ નીચે કઈ કન્સ્ટ્રક્શન ચાલે છે ખબર નહ અને સાઈડ સાંકળ જગ્યા જ એની વાત નઈ કરતી હ આ લોકો નવો રોડ બનાવે છે એની વાત કરું હા
ઓ એ તો પેલું પીપલક બાજુ હશે વસો સાઈડ જઈએ છે ને આપ પીપ લ કઈ સરી સ સંતરામમાં કઈ જગ્યા એ કહો છો શ્રેયસ ગનનારું કહો છો
એ બધું કઈ થી આ ગયું સંતરામ માં
હા તો એ એ બાજુ રોડ તોડયા છે બધે બાજુ આવ તો રોડ તોડયા છે આપડે
સંતરાામમાં જ છે હું રોજ જઉં છું મને ખબર છે ને ફરીને જવું પડે જ મિલ રોડ બનવ હતો. હવે રોડતાઈ બંધ કર સંતરામ એટલે ફરીને જવાય ને એટલે પછી ટુ વે કર્યો આમાં જઈને બધા જતા અને આવતા ના બંને એવું ડાબી જમણી બાજુ એમ હો-
ના અમે તો રહીએ
તો પણ એમને તમે જોઓ ના બધું કામ કન્સ્ટ્રક્શનનુંું એ લોકોએ ચોમાસામાં જ કર્યું છે. આખી જે રોડ માં ખાડા પડેલા ને ઊંડા ખાડા નેર કેટલી ઊંડી હોય નેર કેટલી ઊંડી ભાઈ એટલા ઊંડા રોડ ની અંદર એ કર્યું છે કામ ખોદ્યું છે બધુંધ છે ને ઉપર સુધી ગંદુ છે ને ગ્રીન કલર નું ગટરનુંું પાણી આવી ગયું છે એથી આવતા જતા એમને કોઈ એમ્્યુલન્સને જવું હોય તો પેલા મિલ રડ દરાન થી જાય બન હોય તો કેટલોાય ટ્રાફિક થાય બધા રોડ બંધ કરતા હતા બ શું જોતા જ નહીં બસ ખાલી કરી દે છે જઈ તે એમ ખબર નહ ચોમાસું તો આકળે છે. ને કેમનું આ લોકો એ કર્યું છે મને એજ ખબર નહી પડતી
સરકાર શું કરત ખબર નહી હવે તારી
બલકારણ કે હવારે પાછ બધાને અડધા સ્કૂલ જાય કોલેજ જાય નોકરી એ જાય બધું ટ્રાફિક થાય એકલા બઉ તકલીફ પડે છે નહી ગમતુ બધે જઈ જવો તો એ ખાડાે હમણાં ન નડિયાદ ન બહુ તંત્ર ખરાબ
અને એમ નહ વારનારા એવા થઈ ગયા છેને, ચરબી કરે વારનારા એ આપણ સામે થાય પેલા તો આજે સાફ કરવા એરિયા વારવા આવે ને એ બધા તો આપડા હોમી ના થાય એ જગ્યાએ ત તો એ લોકોઈ આપણાને ચરમીકારત
હમ્મ
એમ કે આમ છેમ તેમ છે, તમે તમારી જગ્યા વારી લો ને હા અડધું અડધું વારે કોણે ખચકેતી વારે નહી
આપડે જોતા હોય ને કયું વારે તો આપડી ગેરહાજરી એમ તો શું જ કરતા હોય એ લોકો
હમ તારે આપડે લીધેલ તો ઉજરા છે. તો એ આપ હમેી થઈ જાય છે, અત્યારે સરકાર તરે એ લોકો ને હક્ક જ એટલો બધો હ દીધો છે, એટ આપડી તો કશી વેલ્યુ જ નહી.
હમ અમુક હોય છે સારા હોય છે, સરખી રીતે કામ કરે એવું નહી જેવું તુ પૈસા મળે છે ને અમુક હોય છે, તો સુુંઈ કરે છે ઘેર કામ વાળી કામ કરવા કેવું કરે આપડે મન ભરોસો જનારે કે લોકો હર
હમ્મ હમ્મ હમ્મ
જાતે કરીએ ને આપણે તો જ આપણને પેલું સંતુષ્ટિ મળે કે મેં કર્યું છે. એટલે કમ્પ્લીટ કર્યું છુ, બાકી હમીજા
વરસાદ પડે ને એટલે ગંદકી ના થાય એટલે આપડે કેવું કોરું હોય ને થ આપડા આપણા એરિયામાં આટલું વાારી લેવું સારુ આપ
હમ હમ ના અમાર તો છે, ન અં અમારે પપ્પા ફોન કરીને બોલાય વારવા માટે તો રાતના બાર એક વાગે ગાડી આવે અને ચાર પાંચ જણ ઉતરી ના રોડ સાફ કરી દઈ
હમ્મ તો શું કરવાનું તો ત્રાસ છે આ લોકોનુ
એટલે આપ જો સરકાર પર તો કશું કેવાય નહી પબ્લિક એવી છે. ને સરકારે એવી છે, કોઈને કહેવા જેવું જ નહીિ એજ ને
હમ આ લોકો કરે છે જેવું તો શું અવા રોડ તોડ્યા છે પણ હવે શું કરવાનું ખાડા થઈ જવાના તો ચોમાસામાં જ તોડ્યા છે.
હમ્મ હમ્મ
દિવસ તોડતા હોય ને ચોમાસા પછી તો પછી ચાલતા તો ચોમાસામાં કરે ને તો એ રોડ ધોવાઈ જાય.
એજ ને બધુ એવું કહેવાય છેને, કે વિદેશમાં રોડ બનાવવાનો હોય તો બધું પ્લાનિંગ કરે પછી બનાવાના આપડે તો રાતે ઊંઘી ગયા હોયને બધું માલ નાખે ને હવે તો રોડે બની જાય.
હમ્મ
જેવું તેવું બધું કરે છે.
એવુ
હા સારું ચલો હું તમને થોડી વારમાં કોલ કરુ